હલો.
હા રાધે રાધે.
રાધે રાધે, કેમ છો?
હા બસ મજામાં છીએ, તમે બોલો કેમ છો, ઘણા દિવસે યાદ કારીયા ને આજે તો?
હા હા અરે કઈ નહી હવે જો બાળકોનું વેકેશન પડી ગયું છે આપડે પણ આમ તેમ ફરવા જવાનું આટલો તાપ છે, શું કરીએ ક્યાંક આપડે કામ હોય, જવું આવું હોય બજારનું કામ હોય આપે લેડીઝોને પાર્લરનું કામ હોય. એવું બધું કે હોય તો આ સાંજ પડે એટલે જવાય એટલે શું ટાઈમ જ નથી મળતો.
બિલકુલ સાચી વાત કરી, આપર્ણે છે ને ઘર પરિવારમાં એટલા આપણે બિઝી થઈ ગયા છે ને કે આપણી પોતાની જાત માટે પણ આપણને સેલ્ફ કેર કરવા માટે પણ આપણને નથી કે પાર્લર જવા માટે પણ આપણે ક ને આપણું આખું શેડ્યુલ દિવસનું સેટ કરવું પડે કે આટલા ટાઈઇમે બસ છોકરાઓ સુતા હશે, કે બહાર હશે તો હું મારું કામ પતાવીને આવી જાઉં.
સાચું કહો છો તમે, એકદમ એવું જ છે કે જયારે આપણ બ ધા મતલબ બધા કામોમાંથી આપ આપણા આના માટે પણ આપણે એક શેડ્યુલ ગોઠવવો પડે કે ક્યારે આપણને ટાઈમ મલ મલશે એમ.
બિલકુલ, અને જો દરેક મહિલાએ છે ને પોતાના માટે પોતાનો મી ટાઈમ, જે પોતાનો સેલ્ફકેર તો પોતાની જાતને થોડી પેમ્પર કરવી જ જોઈએ કે પાર્લરમાં જઈને કશે પોતા હૈરસ્પા લે, કે મેનિક્યોર પેડિક્યોર કરાવે બસ એના પોતાના માટે છે ને મહિનામાં ત્રણ કલાકનો ટાઈમ તો કાઢવો જ જોઈએ એણે.
સાચું કહું છો, અને જ્યારે આપણે પેશ યલ ને એવું બધું કરાઈએ છે તો આપણને અંદરથી કેટલું આપણને સારું એમ બહુ જ કોન્ફિડેન્ટ મહેસૂસ
આ હા હહા ના ના અરે મને પણ થાય. ઇવન આપણે ફેશિયલ તો ઠીક ઇવન આપણે આઈબ્રોઝ પણ કરાવી હોય ને તો પણ આપણને કેટલું આમ એક સેલ્ફ કોન્ફિડન્સ જેવું લાગે છે અને આખો ચહેરો બી કેટલો ફાઇન મતલબ આઈબ્રો કરવા. થી બી કેટલા ચેન્જીસ દેખાઈ જાય છે. અને એમાં કઈ ખોટું પણ નથી અને કરવું જ જોઈએ.
હા એટલે એનાથી પણ આપણને બહ આમ ચેન્જીસ લાગે અને આપણા માટે આપણે આટલો સમય કાઢીએ અને જયારે જો હમણાં તો હું લાસ્ટ લાસ્ટ મંથમાં અમારે એક લગ્ન હતા તો હ અમે ગયા હતા તો ત્યારે અમે બધું અ સર્વિસ પૂરી પાડી હતી એના પછી તો હજી સુધી કઈ ઇવેન્ટ નથી કઈ પ્રોગ્રામ નથી તો આવું લાગત જ નથી કે જઈએ એમ પણ હવે આપણે ફરવા અને બહાર આવવા જવાનું રહેશે કારણ કે અ વેકેશન પડી ગયું છે તો જવાનું છે તો અમે દેખ્યું એક વખત મારી આવીઈએ ને આપડે આપડું થોડું નિખાર થોડું કરીને આઈએ એમ.
સ્કૂલ ન કરાવું જ જોઈએ અને જરૂરી નથી કે ઓકેઝન હોય કે કશે તમે જાઓ તો જ તમે તમારી તમારા પાર્લર જાઓ તમે એમનેમ પણ જઈ આવો એમનેમ પણ તમારી પોતાની જાતને સુંદર દેખાવામાં આપણે પોતે આપણો ટાઈમ આપીને જઈએ એમાં કશું વાંધો નથી અને એ કરવું જ જોઈએ બધાએ પેલા એવું લોકો માનતા હતા શું ખોટા ખર્ચ બચા કરવાના ભાઈ કેમ આપણે આપણી ઉપર તો એટલું તો કરી જ શકીએ ને.
સાચચું કહો છો તમે પણ હવે તો જોઓ ને જેમને જેમ દિવસો વધતા આમ આગળ નીકળતો જાય છે ટાઈમ એમને એમ એ પાર્લર વાળામાં પણ કેટલું બધું અંતર આવીઈ ગયું છે પહેલા જે સર્વિસ આપણને બજેટમાં મળતી હતી. થી હવે તો એ એ પણ સર્વિસ પણ કેટલી મોંઘી થઈ ગઈ છે અ પંદ આ ફેશિયલના આ હેર વેક્સના બધી વસ્તુઓના પણ ભાવ પણ કેટલા વધી ગયા છે આ મોંઘવારીની અસર આપણા આ સર્વિસ પર પણ સારી પડી છે.
બિલકુલ મોંઘવારની અસર આમાં પણ પડી ગઈ છે અને આ એક સારો એવો બિઝનેસ પણ છે ને મતલબ આપણે પણ એવું કંઈક શીખી લીધું આવી રીતે કોઈ કોર્સિસ કરી લીધા તો સારો એવો બિઝનેસ છે ને કે તમારું ઘર પણ સચવાઈ જાય કેમ કે આપણે ઘર ઘરથી પણ આપણે આવી મતલબ નાનું એવું પાર્લર ખોલીને પણ આપણે સર્વિસ આપી શકીએ છ છેએ ને અ અને અગર બહ કંઈ ઇન્વેસ્ટ હા બહ કંઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. કરવું હોય તો મતલબ ઘરે ઘરે જઈને પણ સર્વિસ આપી શકે. તો આ એક સારો એવો કોર્સ છે કે મતલબ કરી લીધું હોય કે તો આપણને કામ આવે એવું જ છે આ.
હા સાચું કહો છો તમે અને હવે તો જો લેડીઝને પણ સેલ્ફ ડિપેન્ મતલબ ડિપેન્ડ રહેવું બહુ જરૂરી છે આટલા મોંઘવારીમાં એ પોતાના માટે જો પોતે પોતાના સ્કીિલથી એ આગળ વધે તો એના માટે પણ બહુ સારું છે અને અ સારી રીતે સ્વતંત્ર રહે છે કે એને ક્યાંય ખર્ચ કરવો હોય તો કોઈનાથી પૂછવું નથી પડતું કોઈનાથી લેવું નહીં પડતું અને એ પોતે પોતાના માટે પણ કંઈક કરી શકે છે એવું એનામાં પણ કોન્ફિડન્સ આવે છે.
હા ને બિલકુલ દરેક મહિલાએ પોતે સેલ્ફ ડિફેન્સ તો રહેવું જ જોઈએ કેમકે આપણે એમ આપણને પણ નહીં સારું લાગે ને કે આપણી નાની નાની જરૂરિયાતો માટે આપણે આપણે ભલે હસબન્ડ હોય કે મમ્મી પપ્પા હોય કોઈની સામે હાથ લાંબો કરીએ તો મતલબ આપણી બી એક સેલ્ફ રિસ્પેક્ટ પેલું એ થાય ને એના કરતાં આપણે એવું કંઈક નાનું નેવું અને મેં તો અમારે ત્યાં છે ને સરકાર પણ આવી સ્કીમ ચલાવતી હતી કે તમને સિલાઈ કામ શીખવાડ એ સરકાર ગવર્મેન્ટ થ્રુ હતું એના તમને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ થતા હતા કે પાર્લરનું છે સિલાઈ મશીન સિલાઈ કામ છે એવા બધા ક્લાસીસ ઘણા બધા ચાલતા હતા અમારે અહીંયા
હા હા હા તો એનાથી જો મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. તો આપ આમાં રાજસ્થાનમાં બી તમે સાંભળ્યું હશે રૂમા દેવી જે કે અ બિગ બોસનું એ બિગ બોસનું અમિતાભ બચ્ચન ન નહોતતો એક પ્રોગ્રામ કોણ બનેગ કરોડપતિ એમાં પણ એને ભાગ લીધો હતો રૂમાદેવી બાળમેરથી છે એમને તો મહિલાઓને મહિલાઓને રોજગાર અપવામાં એમને તો નાનાથી એમથી શરૂઆત કરી છે અને બહુ સારી રીતે ગૃહ ઉદ્યોગ ને બઢાવો આપીને હસ્તકલાને બઢાવો આપીને. અ એટલી બધી મહિલાઓને સ્વરોજગાર આપ અપાયો છે ને કે બહુ જ સારી રીતે એમને આ કામ નિભાયો છે
હા હા ના એમનો એ એપિસોડ મેં પણ જોયો હતો અને બહુ પ્રભાવશાળી વ્યક્તિ છે અને બહુ સારું પણ કામ કરે જો એ પણ ક્યાં બહુ ભણેલા ગણેલા નથી છતાં એવું જરૂરી નથી કે જે બહુ ભણેલા હોય ડિગ્રીવાળા લોકો એ જ કંઈક જીવનમાં હાંસિલ કરી શકે જેની પાસે ટેલેન્ટ હોય ને આ ભણવાનું બી બહુ મહત્ત્વ છે જ નથી કેતી કે નથી પણ જેની પાસે ટેલેન્ટ હોય અને કંઈક કરી બતાવવાનો જ જૂનૂન હોય ને તો એ વ્યક્તિ જીવનમાં બહુ આગળ વધી શકે છે
સાચું કહ છું તો એમને આ તો પોતાની આ આ એક ઋતબો એમને બતાયો જ છે કે જો ભણેલા ભણેલા નથી પણ સારી રીતે કાર ચલાવે છે બધું મતલબ જે આજના જમાનાની સ્ત્રીને જેવી રીતે આત્મનિર્ભર હોવું જોઈએ એ એ રીતે પોતે પણ છે અને એમનાથી જોડાયેલી કેટલી મહિલાઓને એમને આત્મનિર્ભર અને સ્વરોજગાર અપાયો છે તો એના માટે તો એ બહુ જ આખા મતલબ ભારતને એમને એમના ઉપર એક અલગ જ મિસાલ એમને ઉઊભી કરી છે એમને પોતાના માટે
બિલકુલ બિલકુલ દરેક મહિલાએ કરવું જ જોઈએ એને અને અને જો આ આપણી આજુબાજુ એવા ઘણા બધા ગૃહ ઉદ્યોગો પણ ચાલતા હોય જેમ કે પાપડ ગૃહ ઉદ્યોગ છે ખાખરાના છે અ અમ પછી ઘરે મશીનના લેસના છે સુરત જેવી સિટી સીટીમાં તમને જાઓ ને તો ઘરે ઘરે મહિલાઓને એટલા બધા કામ કરવા મળી જાય છે ને કે મહિનાના મહિલા ત્રીસ ચાલીસ હજાર તો એ ઘર બેઠા કમાવી લે છે
હા સાચું કહો છો તમે એ લોકો લેસ લગાવે છે પાપડ ઘરે બનાવે છે આ બધા બઉ જ બધા અલગ અલગ નાના નાના ગામ છે જે કો કરીને અને રોજગાર એમને મળી રહે છે તો આ તો છે જ ને અને એની સાથે સાથે જો આપણે આ અ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આપ આપણે આપણી કલા નો સારી રીતે અ બતાવીને એમને સારી રીતે તે લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાવીને આ બધી વસ્તુઓ આપણે અ અમ ડિજિટલી પણ પ પેશ કરીને આપણે રોજગાર કે આપણો જે અ બિઝનેસ છે વ્યાપાર છે એને આગળ વધાવી શકીએ છે તો રૂમા દેવીએ તો આવી રીતે જ તો એમને એમનો જે વ્યાપાર અને છે હસ્તકલાનો છે એને ડિજિટલી એ અ અમ આપ્યો છે મંચ આપ્યો છે એનાથી જ એમને વધારે આગળ અમ વધવાનો અવસર પ્રાપ્ત
બિલકુલ આજે સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું છે ત તથી ઘણા લોકોના બિઝનેસમાં ધંધાઓમાં બહુ જ મોટો એક ઉછાળ આવ્યો છે બહુ ફાયદા પણ થયા છે અત્યારે તો તમે જોશો ને આપણા રાજસ્થાનની બી એવી કેટલીક મહિલાઓ છે જે કન્ટેન્ટ ક્રિએટર છે ઇન્ફ્લુઅન્સર છે કેટલી ફેમસ થઈ છે ને એ લોકો પણ અ કોઈના કુકિંગ ચેનલ છે કોઈ ક ન્ટટેન્ટ ક્રિએટર છે આ કોઈક કોઈક કવી રીતે કુકિંગના બી એમના એક બે જણ છે બહુ સારી એવી રસોઈ બનાવે છે અને સારા એવા ફેમસ પણ થયા છે
હા એકદમ સાચું કહ છો તમે તો એવું છે કે ટેલેન્ટ હોય ને તો ભલે ભણેલા હોય કે ના હોય અ એને રોજગાર મિ મળી જ રહે છે અને આપણા પોતાના પગ ઉપર ઉભું રહેવું કલા અ આપણા કલાથી અ આપણા આપને મતલબ રોજગાર ઉપલબ્ધ થાય તો એ તો આપણા માટે બહુ જ સૌભાગ્યની વાત છે એના માટે બહુ બધા પ્લેટફોર્મ છે કે હમણાં તો અમારા આસપાસ નજીકમાંને મહેંદી ક્લાસીસ પણ સ્ટાર્ટ થયા છે ને અને એક અમારા એક અ મલ મળલવા વાલા સિસ્ટર છે એમને અ કરેલું તો બીએસસી છે પણ એમના સસરાાલ થી એમને આગળ ભણવા નહી દીધા કે જે બી અ એમને જે બી પરિસ્થિતિ આવી તો એમને થોડો અ ગેપ થયો અને ગેપ પછી એમને હમણાં મહેંદી ક્લાસીસ ખોલી છે તો આ સોશિયલ મીડિયા ના માધ્યમથી એમને એમને એમના બિઝનેસને એટલી ગતિ આપી છે કે સાચે જ હમણાં તો બે થી ત્રણ મહિના થયા છે પણ એ બે ત્રણ મહિનામાં જ એમને બહુ જ સારો પ્રગતિ પ્રાપ્ત કરી છે
નહીં નહીં બિલકુલ અત્યારે મહેંદી આર્ટિસ્ટ આપણે મહેંદી શીખીએ ને એ પણ બહુ સારું છે હવે તો એ લોકો બી મહેંદી આર્ટિસ્ટ કહેવાય છે અને એટલી સારી અને સારો એવો ચાર્જ કરે છે એકવાર તમે સારા એવા ફેમસ થઈ ગયાઓ લોકોને તમારું કામ ગમે ને તો આ મહેંદીવાળામાં પણ તમે સારી એવી ઇન્કમ કમાવી શકો છો
સાચું કહો છો તમે તો હવે તો જો હમણાં તો હું પાર્લર જઈ આવું અને પછી આપડે પણ જોઈએ કે કાંઈ ને કાંઈ આપણને પણ ટેલેન્ટ આવે તો મને જો નેલ આર્ટ ન પણ બહુ શોખ છે હવે તો નેલ આર્ટનું પણ વધતું જતું ક્રેઝ છે તો અ જોઈ
શીખીલો તમે પણ એને ઓલું રેસ રેઝિન આર્ટ વાળું ખબર એ પણ મતલબ રેઝિન આર્ટ એ પણ હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે રેઝિને આઠવાડું ક્લોક બને એના બહુ બધા અલગ અલગ બધું વસ્તુ બને રેઝનાટથી એ પણ બહુ ટ્રેન્ડમાં ચાલે મતલબ એના તમે કોઈ પણ જો નેમ પ્લેટ બનાવી શકો ક્લોક્સ બનાવી શકો મતલબ તમારું આજે હણાં તો આજકાલ ટ્રેન્ન નીકળ્યો છે કે લોકો એમની વરમાલા હોય તે પ્રિઝર્વ કરાવે. તે રહેસી નાથમાં પણ હા બસ એ એવી રીતે પણ છોકરાઓની જે નાળ હોય એ ખબર એ લોકો પછી એ લોકો જનઈમાં હોય તે બર્થ ડે તેમના ફૂટ પ્ર્રિન્ટ ઓકે એ રઝનાટ બહુ મતલબ ટ્રેન્ડમાં છે અને એ પણ આપણે શીખી શકાય એવો કોર્સ હોય છે તો આવું બધું બી કરીને આપણે એક ઇન્કમનો સ્ત્રોત ઊભો કરી શકીએ છ છે.
સાચું કહો છો તમે ચાલો પછી મળીએ હેના.
તમારો મીટ ટાઈમ એન્જોય કરો.
ઓકે બાય જય શ્રી કૃષ્ણ.
ના.
હમ.